હેલો
હેલો
જય શ્રી કૃષ્ણ
જેસ
કેમ છો
હું મજામાં છું પણ તમે કેમ છો
હું મજામાં છું
આજે આપણે નૃત્ય સંગીત અને મનોરંજન વિશે વાત કરીએ
વા આતો ખૂબ રસપ્રસદ વિષય છે નૃત્ય અને સંગીતના જીવનમાં આનંદ ભરી દે છે
એકદમ સાચું થયું સંગીત તે મનની ભાષા છે. જે ભાવના શબ્દોથી વ્યક્ત નથી થઈ શક્તિ તે સંગીત દ્વારા વ્યક્ત થઈ જાય છે.
હા સાચું કયો છો તમે સંગીત સાંભળવાથી મન શાંત થાય છે. તનાવ ઓછો થાય છે, અને મન પ્રસન્ન બની જાય છે.
એકદમ સાચું કયું આજકાલના વ્યસ્ત જીવનમાં સંગીત એક પ્રકારની દવા સમાન બને કયો છે.
સરસ ક્યો છો તમે. સવારે ભજન અથવા મધુર સંગીત સાંભળવાથી આખો દિવસ સકારાત્મક રહે છે.
નૃત્ય પણ એટલું જ મહત્વનું છે. નૃત્ય ફક્ત કલા નથી પણ એક પ્રકારની કસરત પણ છે.
બિલકુલ સાચું કીયુ નૃત્ય કરવાથી શરીર સ્વસ્થ રહે છે, આત્મવિશ્વાસ વધે છે, અને મનમાં ઉત્સાહ આવે છે.
ઓ ગુજરાતમાં ગરબા અને દાંડિયા નૃત્ય ખૂબ પ્રસિદ્ધ છે.
હા સાચું કેશો તમે. નવરાત્રી માં તો આખું ગુજરાત ગરબાની ધૂમ પર જુમે ઉઠે છેે.
સાચું થયું ગરબા ફક્ત નૃત્ય નથી પણ આપણી સંસ્કૃતિ અને પરંપરા નું પ્રતિ.
સાચી વાત નાના બાળકો થી લઈને વિૃદ્ધો સુધી બધા ગરબા રમવા ને આ આનંદ માને છે.
તને કયું સંગીત વધારે પસંદ છે.
મને સુગમ સંગીત અને ભજન ખૂબ પસંદ છે. અને તમે
મને લોકગીત અને ફિલ્મી ગીત બંને પસંદ છે.
સાચું ક્યો છો તમે અને અ અ લોકગીતમાં આપણી સંસ્કૃતિ અને લોક જીવનમે ઝલક જોવા મળે છે.
ઓ એકદમ સાચું કયું લગ્ન ગીત હલડા અને લોકગાય ના આજે પણ લોકપ્રિય છે.
સાચું કેશો સંગીતમાં ઘણા પ્રકાર હોય છે તમે ખબર છે?
હો શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, સુગમ સંગીત, ભજન અને આધુનિક સંગીત હોય છે.
સાચુ ક્યો સો. શાસ્ત્રીય સંગીત સાંભળવા માટે ધીરજ અને સમજ બને જરૂર છે.
હો પણ જેને શાસ્ત્રીય સંગીત સમજાય જાય તેને અજબ આનંદ મળે છે.
સાચું ક્યો સો મનોરંજન વિષય તમારું શું માનવાનું છે?
મનોરંજન જીવનનો મહત્વનો ભાગ છે. સતત કામ કરતા રહેવાથી મન થાકી જાય છે.
સાચું કયોસો એટલે થોડો થોડો સમય મનોરંજન માટે જરૂર કાઢવો જોઈએ.
એકદમ સાચી વાત કરી. કોઈ પુસ્તક વાંચે તો કોઈ સંગીત સાંભલે. તો કોઈ ફિલ્મ જોય અને કોઈ રમતો રમે. અને કોઈ આ બધું મનોરંજન ભાગ છે.
સાચું કયોશો. પરિવાર સાથે સમય પ્રસાર કરવો પણ એક સુંદર મનોરંજન છે.
સાથે હસવું. પરિવાર સાથે પરિવાર સાથે રમતો રમવી આનંદ આપે છે.
સાચું ક્યોસો પહેલા લોકો જીવત કાર્યક્રમો જોતા હતા. હવે મોબાઈલ અને ઇન્ટરનેટ પર વધારે સમય પ્રસાર કરે છે.
એકદમ સાચી વાત ટેકનોલોજી થી મનોરંજન ના સાધનો વધ્યા છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ
સાચું ક્યોસો વધારે મોબાઈલ જોવાથી સમયનો બગાડો થાય છે.
અને આરોગ્ય પર અસર પડે છે.
સાચુંક્યો બાલકોને પણ આઉટડોર કેશ ગેમ્સ સંગીત અને સાંસ્કૃતિક ગતિવિધિઓમાં ભાગ લેવાની પ્રોત્સાહિત કરવું જોઈએ.
આથી તેમના સર્વાગી વિકાસમાં મદદ મળે છે.
સાચું ક્યોસો તમે સંગીત શીખવા માં અમે બાલકો મા એકાગ્રતા અને અનુશાસન આવે છે.
અને નૃત્ય શીખવાથી આત્મવિશ્વાસ અને મંચ પર બોલવાની હિંમત વધે છે.
સાચું ક્યોસો અનેક લોકો સંગીતે કરી તરી તરીકે પણ પસંદ કરે છે.
હા તમે એકદમ સાચું કય કયું. જૈસે કી ગાયક વાદક સંગીતકાર અને નૃત્યકાર તરીકે સફળ કરિયર બનાવી શકાય છે.
સાચું ક્યોસો આજે રિ રિયલિટી શો દ્વારા ઘણી પ્રતિભાઓનો મંચ મળે છે.
સાચી વાત કરી. નાના શહેરો ને ગામડમાંથી પણ પ્રતિભા કલાકારો
સાચૂ ક્યો સો તમે મનોરંજન જો સ્વસ્થ અને સકારાત્મક હોય છે ને તો જીવનને વધારે સુંદર બનાવે છે.
હા મનોરંજન એવું હોય જોઈએ જે જ્ઞાન સંસ્કાર અને આનંદ આપે છે.
સાચો ક્યો આખિરમાં અત્યારે સંગીત અને મનોરંજન જીવ ના રંગ છે.
અને આ રંગો વિના જીવન નિનીરસ લાગે છે
ખૂબ સરસ સરસ વાત કરી્યા છે
બહેન એક વાત તો માનવી પડશે કે સંગીત બના કોઈ પણ ઉત્સવ અધૂરો લાગે છે
બિલકુલ સાચું ક છો તમે લગ્ન હોય જન્મ દિવસ હોય ધાર્મિક કાર્યક્રમ હોય કે રાષ્ટ્રીય પર્વ સંગીત વાતાવરણ જીવત બનાય દે છે
પહેલા સમયા લોક પરિવાર સાથે બેઠીને લોકગીત ગાતા હતા
હા અને દાદા દાદી નાના નાની પાસેથી બાળકોનું ઘણા સુંદર ગીત શીખતા હતા
આજે પણ જો આપણે આપણી લોકસંગીત જ જાલ્વી રાખવી હોય તો લોકગીત અને લોકનૃત્ય પ્રોત્સાહન આપવું જરૂરી છે
સાચું કહેશો તમે ગુજરાતમાં ગરબા રાસ ચીપણી અને ઘોડો જેવા લોકનૃત્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે
નવરાત્રિના દિવસોમાં તો વિદેશમાંમાં રહેતા ગુજરાતી લોકો પર ગરબા રમે છે
હા સાચું કહ છ આ જોઈને ગર્વ થાય છે કે આપની સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાઈ રહી છે
હો એકદમ સાચું થયું પણ સંગીતમાં વાઘયંત્રોનું પણ ઘણું મહત્વ છે
સાચ ચુકી સૌ જૈસે કે તબલા હારમોનિયમ બાસુરી તારાઢોલ જેવા વાદ્યો સંગીતમાં વધારે મધુર બન્યું છે ચાલો આપ કાલે બાત કરીએ આજે મારે રેક કામ છે જૈસે કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ